હેલો હા અવાજ આવે કે. હા બોલો,
કઈ નહિ શું કરે.
કોઈ બહાર પિંકી સાથે વાત કરી.
હ શું કહે.
કઈ નહિ એમ, આમ તો વાત કરી એક્ઝામની વાત કરી ને એમ કરી,
હમ.
એને,
કઈ પછી વાત કરી.
મે તો ફોન કરવા જે પર તું પેલું કહે ચાલો,
કઈ નહિ હા વાંધો નહી પછી પડે એટલો, જ હું હસીને બહ પાણી ભરાઈ બધે બંધ.
પાણી, માંડણની ભરાય પાછળની સાઈડ નહી.
બરાબર.
ઘરમાં તો નહી આવે પણ છે ને પાછળના સાઈડ, રૂમમાં પાછળની સાઈડ થી પેલું નીચું છે એકદમ પાછળ બંધને પેલું, તો પાણી નહી જાય એ પાણી બધું ઉભરાય આવ્યું.
ખાટલા વાળું પેલું શાકભાજીને રોપતા કે,
હા તે ભરાય ટાંકી પુરવા રહી ગઈ અત્યારે, આજુબાજુ નહીં પુરેલું હશે, તો બધું આ આપણા બાજુ પાણી કઈ પપ્પા, ખોદવા ગયા હતા.
હા નહી કાઢી કે,
હા ઉતરી ગયુ પાણી હવે નીકળું ગયુ, જોવા આવે,
પીંકી સાથે વાથ કરી ખબર નહી ખીચડી, ખબર જોવાની છે મમ્મીને એમ કે,
ખીચડી એટલે પાણી ઓછું થઈ ગયેલું એમ નહીં પાણી ઓછું થઈ ગયેલું. એટલે,
બચી ગઈ કુકરમાં ગેસ પર પેલુંમાં.
ગેસ પર હા તપેલીમાં મુકેલી. કછે ભલે કુકર છે ને માય ઘેરે સેવા બગડી જેવું ગેલું બહુ સારા બહુ કરાવે એટલે મેં તે કરતા પેલું પણ મૂકી દીઘી હારું એમ
મુચ નાચને મને ખૂક જભત ને બધું મૂકવાનું ને તપેલું ટપલોમાં ભાત આઈયા ખીચણીને ટપલા મને બોવ આઈડયા નહી આવે. મને એવુ લાગે કચો રય જાહે કાચુંજ રહી જાહે એવું લાગીયા
લ પાહેલ તો પેલું કરત ન પર હમ્મ તો પેલું મને એટલે કુકર માં ભી ખબર પડે મને એ મને તો આવડે પણ સેને નહી થાય અમુક વાર હમ્મ